હલો.
હલો ભાઈ, તમે શું કરો છો હવે?
કઈ નહીં મિત્ર, આમ શાંતિથી ચાલી રહ્યો છો. તમે શું કરો છો?
કંઈ નહીં, હું હમણાં જ વિચાર જોતો હતો, તો મોબાઈલ વિશે કઈ ઘણી બધી માહિતી આપતા હતા સમાચારમાં કે જેના લીધે ઘણા નુકસાન થઈ રહ્યું છે. તમને શું લાગે છે, મોબાઈલ એ આપનો કેવ? કેવા માટે ઉપયોગી જણાય છે?
હા મિત્ર, આ ટેકનોલોજી ના સમયમાં મોબાઈલ તો એક આપણે એવું એવું મા કે ખુબ સારું માનવામાં આવે છે, કેમ કે આજના ટેકનોલોજી ના યુગમાં પહેલાના સમયમાં પોસ્ટ કાર્ડ દ્વારા પોસ્ટ કરીને એક એકબીજાને ચિઠ્ઠી લખીને અને ત્યાર પછી ચિઠ્ઠી લખીને પોતાની યાદો આપતા હતા, પરંતુ આજના યુગમાં એ મોબાઈલ ખુબ જ સરસ. માધ્યમ છે, જેના કારણે એમ આપને એનો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ મિત્ર, મને ઘણું કોઈ વખતે એવું થાય છે કે હું દુઃખની લાગણી અનુભવ છુ. આપને એક વખત વિચાર કરીએ ત્યારે મોબાઈલ ખુબ સારો છે, પરંતુ મેં ક વખતેત એ દુઃખ ની લાગણી શા માટે અનુભવું છ કેમ કે મ ઘણા એવા વ્યક્તિઓ છે જેના કારણે અ મોબાઈલ એ એ ખાલી સારા માટે ને પણ એક વ્યક્તિ ના લીધે બધા જ વ્યક્તિઓને સાંભળવો પડતો મોબાઈલ બધા કેટલાક લોકો અ ગેમના માટે ઓનલાઈન ગેમિંગના માટે યુઝ કરતા હોય છે મિત્રો હું મારી જ પોતાની જ વાત કરું તો જ્યારે મને સૌ પ્રથમ મોબાઈલ મળ્યો તો તે વખતે ઓનલાઈન જ્યારે ગેમિંગ ઘણા લોકડાઉનમાં ઓનલાઈન જ્યારે ગેમિંગ ચાલતા હતા ત્યારે પણ મને પણ લત લાગી ગયોને હું પણ એટલો મારો એટલો સમય વેસ્ટ કરી ચુક્યો એટલો સમય વેસ્ટ કરી ચુક્યો પછીથી મને જ્યારે જાણવા મળ્યું કે પછીથી મને જયારે જાણવા મળ્યું કે મારો ઓલરેડી ટાઈમ વેસ્ટ થઈ ગ ગયો છે અને પછી મને પછી મને એક વિચાર આવ્યો કે શું ખરેખર આટલું બધું ગેમ રમું છું આટલું બધું મોબાઈલથી કઈ સારા સારા કામના માટે ઉપયોગી થવું જોઈએ પરંતુ મને એ બાબતે લત લાગી ગઈ અને મોબાઈલ તો સારો હતો પરંતુ એ ટાઈમ મોબાઈલ ના કારણે જો મને એવું લાગત કે જો મોબાઈલ ન હોત તો મેં પર ઓન ગેમિંગ મારો ટાઈમ વેસ્ટ કરી નાખ્યો. અને આટલો બધો વેસ્ટ કરી નાખ્યો કે મોબાઈલ મોબાઈલ મારે વેચી દેવો પડ્યો અને જેના કારણે બીજી વખત મોબાઈલ લેવાવામાં મને તકલીફ પડી. જો મોબાઈલ સારી વસ્તુ છે જો આપણે એમાં ગૂગલ સર્ચ મારીએ યુટ્યુબ સર્ચ મારીએ તો એ ખૂબ સરસ છે જેના કારણે આપણે નોલેજ અને વધુમાં વધુનો વધુમાં વધુમાં વધુ આપણે નોલેજ પ્રાપ્ત કરી શકીએ મિત્ર અને હજુ જો આપણે ડીપલી વધારે જાણવું હો તો આપણે મોબાઈલ દ્વારા સ્કોલરશીપ ના ફોર્મ ભરી શકાય પછી અનેક અનેક લિંકો આવી આવે એને ફોમ ભરી શકાય અને પછી જે આપણે અ અ સરકારને પણ સબમિશન કરી શકાય એ બધી મોબાઈલ તો એક સારો પણ વસ્તુ છે ને ખરાબ પણ વસ્તુ છે એના વિશે મિત્ર તું શું કેવા માંગ કે મોબાઈલ આપણને સારો છે બી ખરાબ બી છે પરંતુ મેં જેટલું જાણ એના કરતા તું પણ કઈ વિશેષ અલગ ક જાણતો હશે તું મને જણાવી શકે.
તે તો વાત છે તમે કીધી ત તો વાત બરાબર છે કેમ કે મને બી જ્યાં સુધી ખ્યાલ છે કે જયારે આપણા પાસે એટલે કે જયારે આ ડિજિટલ જમાનામાં જયારે ફોનનો ઉપયોગ સ્માર્ટ ફોન નો ઉપયોગ થતો જ નતો. ત્યારે એવું હતું કે બધા ફોન વગર જીવતા હતા ને ત્યારે તમે કીધું તેમ પત્ર ને એવા લગતા હતા તો તે સમયે પણ એમ જોઈએ ત નાના બાળકો એટલે કે ગ્રાઉન્ડમાં કોઈ રમત રમતા હતા. ઘણી બધી રમત જેમ કે લખોટા, કબડ્ડી, ખોખો, ક્રિકેટ વગેરે ઘણા રમતા હતા પણ આજે એવું બધું જોવા મળતું જ નથી કેમકે આપણે જેમ નાનપણમાં આટલી બધી રમતો તો રમતા હતા ને એ આખો દિવસ થાકી ને પછી સાંજના મસ્ત ઊંઘ આવતી હતી ત્યારે આજે છેને મોટા ભાગના માણસ કેમ તેમ ગેમિંગમાં રમે છે તેવા માણસને એટલે કે જ આપણે જોઈને તો વધારે અમુક પડતા મોબાઈલ યુઝ કરતા હોય તો તેને માનસિક રીતે ઘણું ખરાબ અસર થતી હોય યાર આજે તો શું કે કે તે આજના આપણે જુના એટલે કે બુજુર્ગ આપણા પૂર્વજને કહીએ તો તેઓ કહે છે કે અમારા સમયમાં આવા સ્પીકરો હતા અમારા સમયે આવા કેમેરા હતા અમારા એ રેડિયો હતા કે જેના પર અમે ન્યૂઝ વગેરે બધું સાંભળતા હતા પરંતુ આજે એ બ બધાને મોબાઈલ પસાડી છોડીને એટલે કે અલગ જ આધુનિકરણ થઈને એ બધાનું એક જ એટલે કે બધાનો સરવાળો કરીને એક મોબાઈલ બની ગયો છે કેમ કે આજે મોબાઈલમાં કેમેરામાંથી ફોટા પાડી શકાય, સ્પીકર એટલું થય છે કે બધા સો સાંભળી શકાય અને ઇન્ટરનેટ દ્વારા તે બધારે સ્પીડ થઈ ગયું છે કે આ દુનિયાની જે વસ્તુ તો લગભગ બધી જેવી વસ્તુ ઓનલાઈન મળી રહેતી હોય છે. ઇન્ટરનેટ આખું જાળું એવું છે કે જ્યાં માણસની બધી જ જરૂરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ હોય છે અને માણસ તે ખરીદતું પણ હોય છે કેમ કે તે મોબાઈલ દ્વારા કે તેના પી અન્ય ઉપકરણો એટલે કે લેપટોપ વગેરે કે કમ્પ્યુટર દ્વારા ખરીદી શકતો હોય છે અને હું તો શું કે કે જેની એટલે કે સારી અસરો હોય ને જેમ કે માણ ઘણા બધા જે જેમ વિકાસ કરી રહ્યું છે તેની આપણે બીજી દ્રષ્ટિથી જોઈએ તો તેજ માણસે વિનાશ કરી રહી છે તેવીજ રીતે જો જેની સારી અસર હોય છે તો તેની ખરાબ અસરો પણ હોય છે. અને મોબાઈલમાં તો આજે હું શું કહું કે જે માણસ પોતાની એટલે પોતાની જવાબદારીથી કોઈ પણ કરતું હોય ને જો તે સાર તેનો સારો ઉપયોગ કરતો હોત ને પોતાના સારા માટે તો તેના માટે સારું છે પરંતુ તે પોતાની જાય એટલે કે પોતાના માટે નહીં પરંતુ તે આખો દિવસ ખાલી મોબાઈલ જ જોઈ એટલે કે તેના પર તે પો તેના માટે ખરાબ છે કારણ કે તેના માનસિક રીતે પણ ઘણી અસર થાય છે અને તે જરા ધીમે ધીમે તેની વિચાર શક્તિનો પણ નષ્ટ થવા માંડે છે તો મોબાઈલ તો આમ તો સારો પણ કહેવાય પણ ખરાબ પણ તેની સાથે ખરાબ પણ છે તો ભાઈ તમને શું આજે તો મોબાઈલ કેવા વ્યક્તિઓને ઉપયોગ કરવો જોઈએ એટલે કે જે મોટા વ્યક્તિઓ હોય તે કે પછી નાના બાળકો માટે પણ એ ખૂબ જરૂરી હોય છે. તમાર શું માનવું છે?
હા મિત્ર તમે કહ્યું તે પ્રમાણે તો તમારી વાત તો તદ્દન સાચી છે કેમકે આ વિકાસના યુગમાં જયારે વિકાસ તો થઈ જ રહ્યો છે. પરંતુ વિકાસ ગાંડો થઈ ગયો છે એવું માનવું તો પણ ખોટું નથી. કેમકે જો વિકાસ આટલો બધો થતો હોય તો તો મોબાઈલ તો એ સારી વસ્તુ છે તમે કહ્યું તે પ્રમાણે પહેલાના સમયમાં નાના બાળકો રમતા નીચે રમતા ધૂળમાં રમતા તો પણ કોઈ આડઅસર નહી થાય પરં હાલના યુગમાં જે બાળકો છે, જે મોબાઈલનોો ઉપયોગ કરે છે તે ઉપયોગ એ લોકો ખાલી ગેમ રમવા માટે ઉપયોગ કરે છે. જેના કારણે એ લોકો જયારે બહારનું કોઈ પણ ધૂળ ના રજકણ હોય એમના શરીર પર લાગે તો એ લોક તરત જ એનર્જી અ એલર્જી થતી હોય છે જેના કારણે એ રોગનોો ભોગ બને છે, દવાખાને જવું પડે છે પરંતુ જયારે પહેલાના સમયમાં એવું કશું જ નહી હતું, બાળકો ધૂળમાં રમે સાંજે રેતીમાં રમે તો એના એને કશું જ નહી થતું હતું માત્ર એ આવીને સાંજે નાહી લે અને જમીનને ઊંઘ ઊંઘવા માટે પડે અને સવારે વહેલી સવારે ઉઠે અને પછી એ પાછું રમવા જતું હતું એમ કરીને પરંતુ તમે કહ્યું તે પ્રમાણે તમે અ કહ્યું તે કે નાના બાળકોને ઉપયોગ કરવો કે મોટા વ્યક્તિઓને ઉપયોગ કરવો મારા મારા ખ્યાલથી એવું માનવું કે અ જો ખરેખર ઉપયોગ કરવો હોય તો અ જે માહિતી આપણે આપી હોય તે મોટા મોબાઈ મોટા વ્યક્તિઓના મોબાઈલ દ્વારા નાના બાળકોને આપી શકાય જો આપણા ઘરમાં દાખલા તરીકે પાંચ પાંચ વ્યક્તિ હોય તો પાંચ પાં પા પા પાંચ વ્યક્તિ હોય તો આપણા મોબાઈલમાં પાંચ ફોન ના આપણા ઘરમાં પાંચ ફોન ના હોવા જોઈએ માત્ર બે ફોન હોવા જોઈએ એ તો એ તો ઈનફ છે જેના કારણે આપણા આપણા ઘરમાં જે સ્કૂલે ભણવા જતા હોય એ એ વિદ્યાર્થીઓ પાસે તો ફોન હોવા જરૂરી અનિવાર્ય જ નથી. કેમકે જો એ ફોન હોય તો એમ આકર્ષણ ન કેન્દ્ર બને છે અને ખોટી ખોટા ખોટા વિડીયો ખરાબ ખરાબ વિડીયો પછી ખોટી ખોટી સંગતોમાં ફસાય છે. અહીંયા બોલાવ ત્યાં બોલાવ એમ કરીને ખોટા ખોટા વ્યસનોમાં પડે છે જો મને એવું લાગે ત્યાં સુધી તો એ બાળકોને યુઝ તો કરવા દેવો જ ન જોઈએ, એવું મને લાગે છે. સારું મિત્રો તો આ મોબાઈલ વિશે મને જાણવા તને પણ જાણવા મળ્યું હશે. એના માટે હું આભાર માન છું ફરીથી તમને પ્રશ્ન થાય તો કોલ કરજો.
હા, ભાઈ ધન્યવાદ. તમે તમારો કિંમતી સમય મારા માટે આ માહિતી આપવા માટે તમે મને તમારો સમય આપો એ માટે ધન્યવાદ.